હલો, હલો
હલો
હા થયું.
ના કરવા જતીતી પણ ફોન આવ્યો તમારો
અચ્છા એવું છે તો અ થઈ જાય તો પછી કે જે મારામાં એવું કઈ દેખાતું નથી.
એવું છે, એ હા
સારું ચલ, આવજે ક્યારેક મળવા.
હા, આઈસ.
ક્યાં કની આવીશ?
હા
ક્યાં.
સ્કૂલમાં આવીશ.
એવું છે,
હું.
કંઈ નહી પછી ઊંઘીજા હવે આ પાંચ દસ મિનિટ એમેય હવે લંચ થવાનું છે.
અચ્છા હા.
હા એટલાં માટે,
હું. એકલા બેઠા છો.
હા, એક સાઈડમાં બેઠી છું,
હું,
અત્યારે ફ્રી છે. એટલે
હા. સારું.
બોલ બીજુ કંઇ.
હા બસ. કરી જોઉં પછી ફોન કરીશ તમને.
હા. એ થઇ જાયને. મને સ્ક્રીનશોટ પાડીને મોકલજે તો મને ખબર પડે.
એહા.
સારું બોલો હવે મૂકી દેવું છે.
હા, હ.
હારુ ચાલ બાય. પછી કરીશ ફોન.
એહા, ચલો બાય.
હા બાય.